હાલો.
હા કેમ છો અવાજ આવે છે મારો.
હા આવે છે આવે છે બોલો બોલો.
કંઈ નહીં આ તો આજ કલ હું વિચારતી હતી કે લોકોમાં વાંચન ની આદત ખુબ જ ઓછી થઈ ગઈ છે
હા એ તો તમે સાચી વાત કીધી આજના ડિજિટલ યુગમાં ઘણી જ ઓછી થઈ ગઈ છે.
હા એજ અત્યારે મારા કોલેજ ના ગ્રુપમાં કેટલીક પીડીએફ ને એવું બધું આવતું તું હોય છે તો લોકો જાતે વાંચતા નથી બીજાને જ પૂછી લે છે. કે શું છે આમાં તો મને એવું થયું કે આ વાંચ ની આદત તો આજકાલ કેટલી ઓછી થઈ ગઈ છે લોકોમાં.
હા ઘણી સાચી વાત કીધી તમે.
હા અને વાંચન એટલે માત્ર શબ્દો વાંચવા નહિ પરંતુ વિચારોને સમજવા જ્ઞાન મેળવવા અને જીવનમાં તેનો અમલ કરવો જોઈએ.
હા એ તો સાચી વાત છે.
રોજ બરોજ પુસ્તકો છાપાઓ સામયિકો પછી સંબોધન લેખો જીવનચરિત્ર અને ધાર્મિક ગ્રંથો અને જે માણસોને અ વિજ્ઞાનમાં રસ હોય તો એ લોકોએ વૈજ્ઞાનિક પુસ્તકો પણ વાંચવી જોઈએ.
હા સાચી વાત છે. અને વાંચન એટલે માત્ર પુસ્તક વાંચવું નહી પરંતુ જ્ઞાન મેળવવું નવા વિચારોને સમજવા અને પોતાનું જે વ્યક્તિત્વ છે. તેનો પણ વિકાસ કરવો એ એક આમ સુંદર માર્ગ છે માર્ગ છે જે વ્યક્તિ આમ નિયમિત વાંચે છે તેની વિચાર શક્તિ ભાષા અને જે નિણય નિર્ણય લેવાની ક્ષમતા છે. તે પણ આમ વધુ સારી બનતી હોય છે.
બરાબર છે અને વાંચનની આદતથી આ આત્મવિશ્વાસ પણ વધે છે જે વાંચન માણસને જ્ઞાની બનાવે છે તે વિચારવાની શક્તિ વધારે છે અને ભાષા ને પણ સમૃદ્ધ બનાવે છે અને વાચ નથી આપણને સાચા ખોટાની સમજ મળે છે અને મોટા મોટા નિર્ણયો લેવાની પણ ક્ષમતા વિકસાવી શકાય છે વાંચનથી
હા સાચી વાત છે.
બરાબર અને દરેક પુસ્તક જ્ઞાનનો ભંડાર જ કહેવાય છે. તો ઈતિહાસ આપણને ભૂગોળ શીખવે છે. વિજ્ઞાન નવી નવી શોધો કરવાનું શીખવે છે. અને સાહિત્ય કે એ આપણને લાગણીઓ અને માનવ મૂલ્યો શીખવે છે. અને આપણે ઘણા લોકોના જીવન ચરિત્ર પણ જીવનચરિત્રો પણ અ પુસ્તકો લખાયેલા હોય છે. કે એ લોકો કઈ રીતે આગળ વધ્યા કઈ રીતે એટલા મહાન બની શક્યા. કઈ રીતે એ લોકો ના સંઘર્ષો માંથી પસાર થઈ શકયા.
હા. અને પુસ્તકોને માણસના આમ સાચા મિત્ર પણ કહેવામાં આવે છે. કારણ કે તેઓ ક્યારેય આપણો સાથ નથી છોડતા અને જય્યારે આપણે કોઈ સારા પુસ્ત પુસ્તક નું વાંચન કરીએ છીએ ત્યારે આપણે મહાન લોકો ના વિચારો અનુભવો અને જીવનમાંથી ઘણું શીખતા હોઈએ છીએ
બરાબર છે અને પુસ્તકો અને વાંચન એ માનસિક વિકાસ પર પણ ખુબ જ અસર કરે છે. જેમ કે વાંચન જે છે એ મગજ માટે કસરત જેવું જ છે. તે યાદશક્તિ વધારે છે એકાગ્રતા વધારે છે. એકાગ્રતા ને મજબૂત બનાવે છે. અને વિચાર શક્તિ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા પણ વિકસાવે છે. તો વાંચન તો જીવનમાં ખુબ જ જરૂરી હોય છે.
હા સાચી વાત છે. અને વિદ્યાર્થી જીવનમાં પણ વાંચનની આદત ખૂબ જ મહત્ત્વની છે.
હા વિદ્યાર્થીઓ માટે આજકાલ તો વિદ્યાર્થીઓ કોઈ વાંચતા જ નથી પરીક્ષા નો સમય નજીક આવે તો વાંચવાનું ચાલુ કરતા હોય છે. પણ જો એ જ વિદ્યાર્થી પહેલે થી જ વાંચવાનું નિયમિત ચાલુ રાખે તો એને આગળ જતા કોઈ મુશ્કેલી ના આવે
સાચી વાત છે.
અને માત્ર પરીક્ષા પાસ કરવા માટે ના વાંચવું જોઈએ પરંતુ જે વિષય છે એ વિષયને ઊંડાણથી સમજવા માટે પણ વાંચન જરૂરી છે.
હા જેના કારણે અ આપણે પરીક્ષામાં અમુક લોકો એવું કેહેતા હોય છે કે મારા તો સારા ગુણ જ નથી આવતા તો પહેલાથી જ વાંચન ચાલુ રાખ્યું હોય તો પરીક્ષામાં સારા ગુણ પણ મેળવી શકાય છે. અને આજકાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો તો ખુબ જ અઘરું પડે છે તો વાંચન નિયમિત હોય તો આપણે એ સરળતાથી પસાર કરી શકીએ છીએ
હા એ તો તમે સાચી વાત કીધી કે આમ નિયમિત વાંચન થી યાદશક્તિ પણ આપણી વધ તી હોય અને ભાષા ગણ ભાષા પણ ઘણી સુધરતી હોય છે. અને આત્મવિશ્વાસમાં પણ આપણે વધારો થતો જોવા મળતો હોય છે. અને ભાષણ લેખક અને ચર્ચામાં પણ વાંચવાનો સીધો લાભ મળતો હોય છે આપણને
હા બરાબર છે. અને આપણા સામાન્ય જ્ઞાનમાં પણ વધારો થાય છે. પછી આપડે સમાજમાં એ વ્યક્તિ તી ને માન સન્માન મળે છે.
હા મેં આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને કારણે પણ વાંચન ની આદત ઓછી થઈ રહી છે.
હા બરાબર છે આજના સ્પર્ધાત્મક યુગમાં સતત નવું શીખવું જરૂરી છે નવી ટેકનોલો જી નવી માહિતી અને નવા કૌશલ્ય વાંચન દ્વારા જ આપણને એ બધું પ્રાપ્ત થાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કરી
વાંચન એ સફળ કારકિર્દી નો આધાર છે. એટલે વાંચનથી આપણે આપણું જીવન વધારે સરળ બનાવી શકીએ છીએ
હા આજકાલ તો ઘણા લોકો આમ કલાકો સુધી ફોન માં સપાય સમય પસાર કરતા હોય છે. પરંતુ થોડા મિનિટ પણ પુસ્તક વાંચવા માટે કાઢતા નથી હોતા જો આમ ધીમે-ધીમે એકાગ્ર હતા અને વિચાર શક્ તિ પર અસર કરતી હોય છે.
હ બરાબર છે આજે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ, ખૂબ વધી ગયો છે ઘણા લોકો કલાકો સુધી ફોન ચલાવે છે. પરંતુ પુસ્તકો વાંચવા માટે થોડો સમય પણ કાઢતા નથી. અને આપણે ટેકનોલોજીનો પણ યોગ્ય ઉપયોગ કરીને, જેમ કે ઈ બુક છે, ઓનલાઈન લાઇબ્રેરી છે. અને શૈક્ષણિક લેખો વાંચી શકીએ છીએ આપણે.
હા એ તો સાચી વાત છે.
અને, પુસ્તકાલયમાં પણ દરેક વ્યક્તિએ, દિવસમાં થોડો સમય તો પસાર કરવો જ જોઈએ.
હા આજકાલના યુવાઓ તો એવું તો સમજતા નથી. કે પુસ્તકો પણ છે. એ તો ખાલી મોબાઈલ માં જ બધું સર્ચ કરી ને, જે ઉપલબ્ધ છે એ ફટાફટ મેળવી લેતા હોય છે.
હા બરાબર છે આપણે વાંચનની આદત રોજ વિકસાવી શકી કીએ છે જેમ કે, ઓછામાં ઓછું ત્રીસ મિનિટનું તો વાંચન કરવું જ જોઈએ. પછી આપડે જો વાંચવાની, આદત શરૂ કરવી હોય, તો પહેલા આપણા પસંદગીના વિશે થી જ શરૂઆત કરવી જોઈએ. અને, મોબાઈલનો સમય પણ ઘટાડી દેવો જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને વાંચન માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. જીવન ચરિત્રો છે, નવલકથાઓ છે, વિજ્ઞાન છે, ઇતિહાસ છે. આધ્યાત્મિક પુસ્તકો છે સમાચાર પત્રો છે અને, સામાયિકો નું પણ વાંચન કરવું જોઈએ કેમકે દરેક પ્રકારનું વાંચન અ આપણને કંઈક ને કંઈક નવું શીખવતું જ હોય છે અને જે આપણા, જીવનમાં ભવિષ્યમાં જતા ઘણું મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે.
અને ઘણા મહાન વૈજ્ઞાનિકો, નેતાઓ, લેખકો અને વિચારી વિચારકો નિયમિત વાંચતા હતા. તો તેનાથી તેમની સફળતાનું એક મુખ્ય કારણ પણ કહી શકાય. કે સંતન વાંચન અને શીખવાની આદત હતી એ લોકોને
હા એ તો સાચી વાત છે અને વાંચન ની આદત તો આપણામાં કલ્પના શક્તિ સર્જનાત્મકતા અને સમસ્યાઓનો ઉકેલ શોધવાની ક્ષમતાને પણ વિકસાવતું હોય છે
અને જો કોઈ વ્યક્તિને જીવનમાં સફળ બનવું હોય તો સૌ પ્રથમ તો એને પેલા વાંચવાની આદત તો હોવી જ જોઈએ
હા એ તો સાચી વાત કીધી કેમ કે વાંચન ની આદત એ જીવનની સૌથી મૂલ્યમાન આદતો માંથી એક છે
હા બરાબર છે યાદશક્તિ પણ એનાથી મજબૂત બને છે અને અમુક વાર વાંચવાથી તણાવ પણ ઓછો થતો હોય છે
હવે પુસ્તકો આપણને માત્ર ધ્યાન જ નથી આપતું પરંતુ સારા વિચારો સારા સંસ્કાર કારો અને સફળ જીવન જીવવાની પ્રેરણા પણ આપણને આપતા હોય છે
હા બરાબર છે અને જો વાંચવાની આદત ન હોય તો ઘણા નુકસાન પણ થઈ શકે છે જેમ કે બધી માહિતીનો અભાવ રહે છે ભાષા નબળી પડે છે અને વિચાર શક્તિ મર્યાદિત રહે છે મતલબ માણસ આગળનું કઈ વિચારતો જ નથી કે આગળ શું થશે શું કરશે
સાચી વાત સાચી વાત છે અને પછી કોઈ એવા મિત્રો છે જે બોલતા નથી પરંતુ જીવનભર આપણને આમ સાચો માર્ગ બતાવે છે
હ બરાબર છે અને આજકાલ મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વધુ નિર્ભરતા વધી ગઈ છે અભ્યાસમાં પછી વિદ્યાર્થીઓને મુખ્યત્વે અભ્યાસમાં મુશ્કેલીઓ જ આવતી હોય છે
હા સાચી વાત છે વાંધો નઈ સારું સારું ચલો પછી આપડે વાત કરીશું આવજો
હા